કેમ છો બેન.
હલો.
કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ
હું મજામાં છું. હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજે અનુશાસન વિશે વાત કરીએ મા જીવનમાં તત્વ છે એની વી વિશે આપણે ચર્ચા કરીશું.
શિસ્ત એટલે નિયમોનું પાલન કરવ સમય નું સન્માન કરવા અને પોતાની જવાબદારીનું પૂરી ઈમાનદારી થી નિભાવવી જે વ્યક્તિ સિદ્ધબદ્ધ જીવન જીવે છે તે જીવનમાં આગળ વધે છે. છે અને સફળતા મેળવે છે.
એકદમ સાચી વાત કરી તમે માણસના જીવનમાં સી છે જો એ શ્રેષ્ઠતાથી પોતાના કામમાં રુચિ રાખે અને નીયમિતતા રાખે આપણે જોઈએ કે આપણે કોઈ પણ અ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે જો એને નિયમિત તરીકેથી નિભાવીને કરીએ તો આપણે જરૂરથી એ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. આપણે કોઈ પણ કામ હોય જેમ કે યોગ યોગ કરીએ આપણે કોઈ કસરત કરતા હોઈએ તો એમાં પણ આપણે શિષ્ટતાથી જો એને લગાતાર રોજે રોજ કરીએ એવું નહી કે એક દિવસ કરીને છો દિવસ ન કરીએને ફરીથી બે દિવસ કરી અને પછી ન કરીએ. તો એનો પરિણામ સારો આવતો નથી. એટલે આપણે શિષ્ટતા બદ્ધથી કોઈ પણ કામ કરીએ તો એનો સારો પરિણામ આવે છે અને શિષ્ટતા આપણા જીવનમાં ઉતારવા માટે આપણને પ્રમાણિત અને નિયમિત રહેવું ખૂબ જ જરૂરી છે.
એકદમ ઘર હોય શાલા હોય દરેક જગ્યા જરૂરી છે અભ્યાસ કરવાની મોટા લોકો નો આદર કરવાની અને
એકદમ સાચી વાત કરો છો તમે જો માણસ અ સમયની કાળજી રાખીને અને સમયથી પોતાનું કામ કરે અને એ જગ્યા કોઈ પણ હોય ત્યાં જો શિસ્તતા આચરે તો જરૂરથી પરિણામ સારા નીકળે છે.
એકદમ સાચી વાત થઈ વિદ્યાર્થી જીવનમાં
મહત્વ છે શિક્ષણની વાત જાણવી મહેનત કર આ બધું શિસ્ત નો ભાગ છે ફક્ત હોશિયાર હોવું જરૂરી નથી શિસ્ત પણ એટલે જે
એકદમ સાચી વાત કરી તમે જે તમે કીધું કે વિદ્યાર્થી જીવનમાં તો ખુબ જ સમય પર અ એની અ ઘરકામ કરવો સમય પર એને યાદ કરવું પરીક્ષાની તૈયારીઓ કરવી જો એ શિષ્ટતા થી કામ કરે તો એના પરિણામમાં એના ભણતરમાં બહુ જ સારા પરિણામો જોવાવામાં મળે છે એટલે માણસ ને જોઈએ કે એ જે પણ કામ હા બોલીએ
જો આપણે જો આપણે સમય નો વિચાર કર્યા વગર મોબાઈલ ચાલવાતા રહીએ તો આપણે અભ્યાસ કામ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એને ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરવો એ પણ શિષ્ ત છે
બિલકુલ સાચું કહો છો તમે. આપણે સેલ્ફ ડિસિઝન મેકિંગ હોઈએ છે એટલે આપણને આપણા વિશે કઈ બાબત સારી છે કઈ ખોટી છે એ આપ ઓળખીએ છીએ એટલે આપણે પોતે જ પ્રામાણિકતાથી રહીએ શિષ્ટતાથી રહીએ કોઈ પણ ટેકનોલોજી હોય કે કોઈ ક્યાંક પણ આપણે આ પોતાનો સમય ક્યાં વેફળવો છે, એ આપણા ઉપર નિર્ભર કરે છે. એટલે જો આપણે શિષ્ટતાથી અને સમયસર આપણા ઉપર અનુશાસન રાખીને અને પછી કામ કરીએ તો જ એ આપણા માટે સારું છે. કોઈ પણ વસ્તુ નો વધાર પડતો ઉપયોગ કરવો અને વધાર પડતું એના ઉપર ડિપેન્ડ રહેવું એ પણ આપણા માટે હાનિકારક હોઈ શકે છે. એટલે આપણે સમય પર બધા કામ કરવા અને શિષ્ટતા અનુ શીખી જાય કહી શકાય જગ જીતી ગયો.
એકદમ સાચી વાત કરી. આ રાસ્તા પર ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા સાર્વજનિક જગા પર સ્વચ્છતા રાખવી- - લાઈનમાં ઉભા રવી બીજાના અધિકાર નો આદર આદર- - કરવો આ બધી વાતો આપણો સારા નાગરિક બનાવા છે. ઇતિહાસમાં જે પણ મહાન વ્યક્તિ થ- - બોલો?
એકદમ બિલકુલ સાચી વાત કહો છો તમે કહો બેને- -
ઇતિહાસમાં જે પણ મહાન વ્યક્તિ થયા- - તેઓના જીવનમાં મહેનત સાથે શિસ્ત પણ હતી. શિસ્ત વગર કોઈ પણ વ્યક્તિ લંબા સમી સફળતા મેળવી શકતો નથી.
એકદમ સાચી વાત કરી તમે. આપણે જોઈએ કે ઇતિહાસમાં આપણા જે પણ નેતાઓ થયા- - અને કે પહેલા જે પણ રાજાઓ થયા એમને પણ એમનું જીવન- - કેટલું પ્રમાણિકતાથી જી જીવ્યું હશે તેજ તો ત્યારે જ તો આપણે એ લોકો- - લોકોને આજે પણ યાદ કરીએ છે. અને શિષ્ટબદ્ધ વ્યક્તિ બહજ એને શું કરવું છે બધા પ્લાનિંગ અ થી કામ કરે છે એટલે એ પોતાના જીવનમાં જરૂરથી આગળ વધે છે. એટલે અને શિષ્ય શિષ્ટબદ્ધ વ્યક્તિ હોય છે એને- - સ્વાસ્થ્ય વિશે પણ એ બહુ જાગૃત હોય છે કારણ કે એ- - એકદમ નિયમિત તરીકેથી કામ- - પણ એનું રુજાન સારું હોય છે- - અને સ્વાસ્થ્યની પણ આપણે નિયમિત કાળજી રાખીએ- -
એકદમ સાચી વાત કરી.
જોઈએ તો બધા જ ક્ષેત્રમાં બહુ જ જરૂરી છે.
એકદમ સાચી વાત કરી શિક- - શિસ્ત હોય સજા નથી પરંતુ જીવનને સુંદર- - સુખી અને સફલ બનાવવાનો માર્ગ છે આજથી આપણે- - નાનકડી નાનકડી વાત તો થી- - આપવા અપવાની શરૂઆત કરીએ છીએ. શિસ્ત થી જીવન સરે અને શિસ્તથી સફળતા મળે.
બિલકુલ સાચું વાત કહો છો તમે આજકાલ લોકો છે ને એ- - જેમ કે સોસિયલ મીડિયા પર વધારે સમય- - બબર- - વસ્તુમાં રહીને- - પ્રગત માટે- - વધ ઉપયોગી આપ રહીએ- - પણ ગેમ કે- - તો એ પણ શ અને એના- - પણ આપણા જીવન પર નકારાત્મક
સવારે સમય પર ઉઠવું વ્યાયામ કરવો- - ઘરના કામમાં મદદ કરવી સમય પર સલા અથવા- - કામ પર જવામાં બધી નાની નાની આતો- - જીવનનો વ્યવસ્થિત બનાવે જે વ્યક્તિ સમય નું મૂલ્ય સમજે છે. ત્યારે પણ સમય બગાડતો નથી.
બિલકુલ. જે વ્યક્તિ સમય પર બધા કામ કરે છે સમયની કિંમત સમજે છે. એ હંમેશ જીવનમાં આગળ રહે છે. એનું સમાજમાં ઊંચો સ્થાન પ્રાપ્ત કરે છે. ઘર પરિવાર બધી જ જગ્યાએ અને ખાસ કરીને એની સ્વસ્થ પ્રત્યે પણ એની કાળજી રાખવાની જે આદત હોય એનાથી એને કહી શકાય છે કે જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય એનો સાથ રાખીએ તો આપણે પણ અ આપડા જીવનમાં શિસ્તતાને ઉતારી શકીએ છે એટલે જરૂરથી એવા પ્ર જીવન નિયમિત બને શિષ્ટગત બને
હા શાળામાં શિક્ષક જે નિયમ બનાવે છે તે વિદ્યાર્થીઓના હિત માટે હોય છે સમય પર હોમવર્ક કરવા પરીક્ષાની તૈયારી કરવી નકલ ન કરવી અને શસ્તમાં રહેવું આ વાતો વિદ્યા થીને જીવન માં કામ લાગે છે
બિલકુલ અને શિસ્ટ્ટ બદલ આપડે જોઈએ તો આર્મી એ ખૂબ જ જાણીતી છે એમના નિયમો કેટલા કડક છે એના પાલન કરતા લોકો વિચાર કરો કે કેટ કેટલું કડક રી તે એનું પાલન કરે છે અને એટલે જ તો આપડી દેશની સુરક્ષા માટે એ લોકો સેના સીમા પર ઉઊભા હોય છે તો એવું કહી શકાય છે કે શિષ્ટતા એ માણસને બઉ જીવનમાં આગળ વધારવા એને સફળ કરવામાં બહુ મોટો ફાળો રાખે છે એટલે આપડે જરૂરથી શિસ્તતાથી આપડું જીવન જીવવું જોઈએ ચાલો તો પછી રજા લઈએ ફરી કોક બીજા વિષય પર જરૂર થી તમારાથી ચર્ચા કરીશું આ વિષય પર તમારાથી વાત કરીને બહુ સારું લાગ્યું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ